હેલો, કેમ છો?
મજામાં તમે?
અમે પણ મજામાં. એક્ઝામ પતી ગઈ હવે વેકેશનમાં શું પ્લાન કર્યો તમે?
હા હવે જોઈએ હવે આમારું રાષ્ટ્ર હતું એટલે વિચારીએ કે હવે કશે પ્લેસ માં ટ્રાઇ કરી જોઈએ જોબ માટે આપીએ.
હા, અમારું પણ બી કોમ હવે પતવાનું હવે એમ કોમમાં એડમિશન લઈએ.
હા ચાલે પણ હો તો તમારે એમ કોમ કદાચ એક વર્ષનો થઈ ગયું.
એક વર્ષ ન હા એક વર્ષ ન થઈ એવું છે. પણ એમાં છે ને ફોર્થ યર જે સ્ટુડન્ટ કરે ને, એ લોકો માટે છે જે ફોર્થ યર કરે ને એમાં શું બીકોમ વિથ જે બીજી આ જે ફોર્થ યર છે ને ઓનર્સ નું છે. તો એમાં જે એ સબ્જેક્ટમાં જે સ્ટડી કરે ને એ લોકો માટે બી કોમ વિથ ઓનર્સની ડિગ્રી મળે, ને પછી એમ કોમ એક જ વર્ષનું છે પણ મેં એમાં એક્ઝિટ આપી દીધું ને ડાયરેક્ટ જે નોર્મલ તમે જે રીતના કોલેજ કરી ને, એ રીત ના જ મે રાખ્યું છે.
પણ તમે જો ચાર વર્સ એ બી કોમ કરશે ને એક વર્સ એમ કોમ કરશે. તો તમને બી કોમ વિથ ઓનર્સ નો સર્ટિફિકેટ
હા ઓનર્સની ડિગ્રી મળે. પ્લસ જો કોઈ એમ એમાં બે સબ્જેક્ટ છે પાછા ઓનર્સ બી, ને ઓનર્સ પ્લસ રિસર્ચ બી આ ઓનર્સ ને રિસર્ચ બન્ની કરે ને જે સ્ટુડન્ટ, એ લોકોને પી એચ ડીમાં ડાયરેક્ટ એડમિશન મળે.
હા તો તમારે કરવું જોઈએ ને પી એચ ડી થઈ જશે તો પછી પ્રોફેસર ની જોબ મળી જતે.
પ્રોફેસરની મળી જતી પણ એમાં શું કે સિલેબસ એ લોકોએ કઈ આપ્યો નથી ને એ લોકો એવું કહેતા છે, કે સ્ટુડન્ટ પરત છોડવાના તો હવે સ્ટુડન્ટને એ લોકો પ્રોફેસરને તેમાં કઈ નથી આવડતું તો સ્ટુડન્ટ કેવી રીતના કરવાના.
ત એમ કોલેજમાં કઈ લેવાનું નહી મળે એ
હા એ આપડે જાતે જ કરવાની છે. પણ મારો વિચાર એવો છે કે મેં જે અગડી જે છે ને એ રીતના જ કરું એટલે મેં એક્ઝિટ આપી દીધી ફોર્થ યર, ડાયરેક્ટ હવે એમ કહમ બે વર્ષ.
હા ચાલે તો એમ બી કઈ મને લાગેને સિલેબસમાં કઈ બ ફરક
હા ફરક નહી હોય એ બધું સરખું જ. પડી દે એમ, હવે એમ કોમ એક વર્ષનુંને પેલું એ કરે તો ભી ચાર ને પાંચ વર્ષથીને એમ કોમ કરે તો ભી પાંચ વરષ થવાને બે વરષ એ કરે એટલે, બધું સેમ જ છે.
જો હવે જારે એમ કંપની કરવું હોય ને તો તે લોકો ત કરીને કળી જાય તો ચાલે.
હા તો ભી ચાલે.
તો બી આમ કશે જો મારો વિચાર એવો છે કે મેં એસ્ટ્રામાં એક્ઝામ આપી જાઉ, ને કશે જોબ મળે તો ત્યાં જયા કરો એમ કરતી છે પણ હવે જોઉં. એમ બી કોલેજમાં એમ બી કોલેજ કઈ કરાવતા નથી આપણેે જાત જ બધું કરવાનું છે તો, તેના માટે એ અભ્યાસો વાળું જે છે ને, એમાં આપડે ફી ભરીને એ ક્લાસ જોઈન કરી મૂકીએ ને એ બ
હા એ તમારી વાત પણ બરાબર જ છે. કે કલેજમાં તો હવે એવુ જ છે.
મતલબ એમ સ્ટુડન્ટ પર જ બધું એમ. હોય એટલે તે સાબ એમ.
હા એ તો હવે છે કોલેજમાં તોશે ને બધું આપણા પર જ ડિપેન્ડ કરે.
હા તેવુંજ.
માં તો બધું સ્કૂલમાં બ એવ જ થઈ ગયું એવું લાગે.
હા હવે સ્કૂલમાં આપડા જયારે સ્કૂલ માં હતા ત્યારે મસ્ત સ્ટડી હતી હડે તો ખબર નહિ, કેવી થઈ ગઈ. હમ. તમે જોબ કરવાના?
મારો પ્રાંત તો હવે છે ને જોબનો જ છે. ઇન્ટરવીયુનો.
હમ ટીચર લાઈનમાં તો નથી જવાના ને?
ટીચર લાઈનમાં તો છે ને બહુ કંટાળો આવે કેમ કે સિલેમસ બધા
હા એ બી છે, બહ જ બદલાય.
પછી આપણેે એમાં શું કરીએ.
હમ.
આખું પેલું ભણ્યા જ જેવું કરવાનું એવું લાગે પછી તો મને. તમે એમ કોમ કરવાના છે?
હા એમ કોમમાં એડમિશન લેવાની છે. પછી એમ પાસે જોબ મળે તો. આ કોમ્પ્યુટર ક્લાસ લીધેલા છે ને, તે પછી જોબ મળે ને તો ત્યાં જોબ માટે ઈન્ટરવ્યુ આપી આવવાનું ને, જો નંબર લાગે તો પછી જયા કરવાનું છે.
તો તમે અણા કોલેજમાં આપણા પ્લેસમેન્ટ હતું તે
ના ના. નથી લીધેલો. લો એમાં રજિસ્ટ્રેશન જ નથી કર લિંક આવેલી પણ બુક કાર નહી મોકલાવેલી ને એ લોકો કે ક્યારેને લિંક ક્યારે મોકલાવે, ક ખબર નહી પડે તો નહી ભરેલું તોમે ગેલા?
મારે બી એવું જ હતું કેમ કે મને ખબર જ ન લિક તો બહુ ઘણી આવી. એમ કીધું પછી મને પેલી વિભૂતિ હતી તેણે કીધું.
હા હા આ મને એમ બીકોમમાં છે તેને.
હા એમ. પને લોકોએ કઈ કીધેલુ જ ની.
હા એ લોકો એ લોકો એમ ડાયરેક્ટ એટલું એમ મેં ક્યું ને કેઈ ખબર જ નહી પડી એટલે પછી મેં તો નહી ક્યું પછી રેવા દીધું, બધા ક એમાં બરાબર નહી આવે એમ. જેવું કે એટલે પછી. હા
એમાંભી હ એ તો બધું છે પણ એ તો ચાલે અવે. કેમ કે ઇન્ટરવ્યુ આપી આવે ને અને જરાક એક
એક્સપિરિયન્સ મળી જાય અચ્છા. તમારે ભી ટીવાય માં આવેલું?
અમારે બી ટીવાય આવેલું પણ એમ કોમ કરવાની મ કે તમે રજિસ્ટ્રેશન એ લોકો ઇન્ટરવ્ય આપની ગેલી. એમ કે ત્યારે હશે પેલા પ્રિન્સિપલ જે હતા ને રાના સર. એ એવું કઈ કે એનો. આપણે તથી સિલેક્ટ કરે અને સિલેક્ટ કરે અને તીત્યે નામ. જે સિલેક્ટ તેને જોબ મળી જાય છે ને, તે લોકોની નામની કોલેજ પર આવે કોલેજ જો પછી એવું બું એવું આપણા પર પારેલ
હ હમ બરાબર એટલે કમ્પલસરી જવું જ પડે
ને આપડે પછી ની જાય ને કોલેજ વારા અમથા મગજમારી કરે ની કોલેજવાળા એવું કય કે અમે તમને ઇન્ટરવ્યૂ અપાવું ને તમે પછી જોબ કરવા માટે ની જાય ને તો અમારા કોલેજની રેપ્યુટેશન ખરાબ કયુ
અચ્છા બરાબર હા એટલે પછી મેં પણ એ કર્યું જ નહી એમ એમ થોડુંક ના હારૂ મગજ મારી એમાં કરવાની
તો ચાલ તે હવે મેં બી ત્યારે રજજીસ્ટ્રેશન કરેલું ત્યારે મારા ભર બહ બધી ઘણી બધી એક બે પ્લેસમેન્ટ આવેલા છે ઘરે બેઠા ફોન આવેલો
એવું કે હા.
ને બીજું તો હવે બીજા
બીજો તો હવે શું હમણાં વેકેશનમાં ફરવા જવા માટેનું વિચાર્યા કરતા છે પછી તો પાછા કોમ્પ્યુટર કોમ્પ્યુટર ક્લાસ પતે એટલે પછી તો પાછું કોલેજ ચાલુ થઈ જશે એટલે કે હિસાબે પાછું જોવું પડશે
તો કઈ જગ્યાએ ફરવા જવાના.
તમારા પ્લેસ દ્વારકા નો છે.
હા ચાલે ટ્રેનમાં જવાના.
હ ગાડી કરશું એમ જેવા કર્યા કરતા છે એમ ઘણા જણા છે તો. એટલે એમ છ જણાએ છે તો. સેવન સીટર ની ગાડી હોય તેમાં. એટલે શું ટ્રેનમાં જાય તો એક જ જગ્યાએ ફરી ને અવાય ને આમ ગાડી પોતાની કરીને જાય ને તો આમ આપણને. જ્યાં રોકાવાનું હોય ત્યાં રોકાઈ બી જવાય ને જે સ્થળે જવું હોય ત્યાં ફરી બી જવાય.
પણ ગાડી કાઢો તો પછી ડ્રાઈવર બી જોય ને
હા ડ્રાઈવર જોઈ ને
તે સારું પણ એ
હા એ સારું પડે એમ આપણને બધી જગ્યા એ મસ્ત ફરી અવ્યા
પણ જરાક મોઘુ જવું પડે ની એવું લાગે ગાડી વાળું ગાડી કરને જાય તો
હમ એમ તો કઈ ને એમ ઘરની જ ગાડી એટલે વાંધો નહી આવે એમ
હા તમારા લોકોની ગાડી
હા એટલે અમારે ત્યાં એક મારા કાકી જેવા છે ને તેના જે જમાય છે ને તેની છે
હા
હા ને ડ્રાઈવર બી એ લોકો છે એટલે વાંધો નહી આવે એ ને ભાઈ લોકો બી છે એટલે ઓલ્ટરનેટ એ લોકો ડ્રાાઈવિંગ કરી દે તો કોઈ વાંધો ની આવે
હા, તો-તો સારું તમારે લોકો એક જાત્રા થઈ જાય એ.
ગયેલા હતા, તો તેમાં ભાઈ ડ્રાઈવિંગ કર લો એ લોકો સ અહ ફાઈવ સીટર જ ગાડી પણ એમ એક નાની છોકરી હતી, પણ અહ દ્વારકા સુધી એ લોકો ફરી આયવા પણ એમ છ સીટર ફરી આયવા પણ કઈ વાંધો નહીં આયો એમ, કને ક્યાં કરે પણ કોઈ વાર બાય ચાન્સ કશે ઉભી રહેલા હો તો આમ પૈસા ભરાવે એમ કે એટલે તેના કરતા છ જણા જાય તો સેવન સીટરની જ ગાડી લઈને જાય તો સારું.
હા એ તો સારું પડે. પણ તા ટોલ ટેક્સ ને એવું બધું વધારે પડતું હશ શેને?
હા એ ભરવું પડે. એમાં શું કે જે ટોલટેક્સ નો જે કાર્ડ હોય ને એમા આપણે રીચાર્જ કર દીએ ને તો તે હિસાબે પછી એ લોકો પૈસા તે હિસાબે કટિંગ થયા કરે એટલે કંઈ નહી થાય. એ તો આપડા દેશ આપડા જગ્યા એથી આમ બીજી જગ્યાએ જાય એટલે અલગ
પણ તમે લોકા ઘરના ગાડી લઈને જાય તો તમાર લોકોને રસ્તો ખબર હોય?
હા. ફરી આવેલા, ફરી ચૂકેલા કે ની એ લોકો એટલે તે સામે ફરી આવે, બે ત્રણ વાર જાય આયવા અમે લોકો એમ એ સાઈડ રૂટ પર, એટલે વાંધો નહીં આવે એમ, નીકળી જવાય.
તો સારું કેવાય તમે લોકોને જાત્રા નું જાત્રા ભી થઇ જાય, અને એક ટુર નું ટુર ભી થઈ જાય. દ્વારકા માં કઈ જગ્યા પર
દ્વારકામાં તો જે મંદિર છે ત્યાં. પછી પેલું જે દરિયા કિનારો છે તા હા.
પહી દ્વારકા થી સોમનાથ પાટણ ભી નજીક જ ને. તો સોમનાથ બી જયા આવજે સાથે જયાના.
ની સોમનાથ ની એ દ્વારકા બાજુ જ છે પછી દ્વારકા થીમ ફરતા ફરતા રિટર્ન આવીએ ને તો એ પછી આહ વીરપુર છે ખોડલધામ છે ગિરનાર છે એ બધું જોતા જાવ હું એમ કરી્યા કરતા.
હા, તો સારંગપૂર ને ઉમી જશ
હા હા હા એ બધું રસ્તામાં જ આવે. એટલે આપડે જાએ ચોટીલા મંદિર છે બી રસ્તામાં જ એ શું આપડે જાએ તો બી ફરીને જાય તો બી વાંધો નઈ આવતી ફેરાવીને ફરીને આવીએ તો બી કઈ વાંધો નહી.
ચાલ સર યા દર્શન કરી આવો.
ફરી આશે.
હા.
હા હા કરી આવશો ને.
તો એક્ઝામ પછી ડાયરેક ચાલુજ થઈ જવાના છે ના?
હા. હા.
હમ્મ. જોયોને એમનેને એમ કેસે ને આપણે.
હા, મેમ કશે મેસેજ આવશે ને. ત્યારે પછી મળશુ. પણ અમાર વાત જરાક અહ કોમ્પ્યુટર ક્લાસ પતી જાય પછી કેમ નેમ કર્યા કરતી છે. હા.
તોમણે ખીલી તો મેમ હાથે હાથે ટ્રાય કરતી તો તારું લાગી જશે તો લાગી જશે. પણ આપણે લાગીય તો પછી છોડી મકવા પડે. ત્યારે કોમ્પ્યુટર ક્લાસે નોકરી કરવા જાવ.
હા એટલે એટલે મેં એવું વિચારું. કે મારે કોમ્પ્યુટર ક્લાસ પરથી જાય ને પછી મેં કરું એમ.
હા એ વાત બી તરી બરાબર છે કેવું કરી શકે એ.
સારું તો કોમ્પ્યુટર ક્લાસ પર મળશું.
હા કમપ્યુટર ક્લાસ મળશું પણ માંરી તો મંગળવારે પતવાની છે.
ચાલુ થશે ત્યારે આવશુ સાથે જ. સારું ચાલ તો બાય હમ. હમ